ઓ જય શ્રી કૃષ્ણ કેમ છો?
મજામાં તમે કેમ છો?
બસ એકદમ મજામાં શું જમી લીધું ચાાય નાસ્તો કરી લીધો
હા ચાય નાસ્તા કરી લીધું ને હજી કર્યો
અચ્છા હમણાં જ કર્યું એમ કેમ એટલા મોડા
બસ આજે બરસાદ નની પડતો અ
ઓ એટલે વરસાદ ના લીધે ટાઈમ નું ખબર જ નહી પડતી એમ કેટલા વાગ્યા કેટલા ની જયારે ઈચ્છા થાય ત્યારે પી લો એમ
હા
સારું કેવાય તો લો
દિ મેથી દો બે ત્રણ વખત થઈ ગઈ ચાયા
અચ્છા એવું મતલબ દિવસમાં બે ત્રણ વખત થયેલી પી લીધી ચા એમ તો મતલબ રોજ બે થી ત્રણ વખત પીઓ છો કે એક જ વાર પીઓ છો મતલબ
ન બે વ વખત પી અચે સાવાર મે પી અચે સાંજે પી સાંજે
અચ્છા સવારે પીઓ છો ને એક સાંજે એટલે આ બધી ફેમિલી માટે કે તમારેલે તમે એલે જ પીઓ છો?
ના ના ફેમિલી માટે
બધા પીવે છે એમ ઘરે
તારે આજે ક દુકાને જલ્દી બંધ કરી દી ને
અચ્છા અચ્છા અચ્છા એટલે બધ હા પર આજે જોન વરસાદ તો ખાસી બુમ પાડી દીધી નહી હા બાળકો ન તો મજા પડી ગઈ સ્કૂલમાં કાલે છુટ્ટી આજે ખબર સુું થયું બધા બાળકો હું નીકળીને સવારે તો જોયું ને તો મેં બધી વાલીઓ મતલબ એના પેરેન્ટ્સો બધા બાળકોને લઈ લઈને ઘરે જતા હતા
પણ પેરેન્ટ્સ નો બી શાંતિ નથી હ. વરસાદ આવે તો દીકરાનું સ્કૂલ તો છોડવા જઓ આવનું છે.
હા એ તો છે પણ ના એ ખબર હ શું છે. પણ વાલી પણ બધા દૂર દૂરના પેરેન્ટ્સ હોય તો ક્યાંક વધારે પાણી ભરાઈ ગયું હોય એટલે પછી બાળકોને જલ્દી જ લેવા આવશે ને.
હા વેલકમ એ કાલે જાહેર કરી નાખ્યું કે કાલે રજા છે. પોલીજનો રજા
ક્યાં બતાડ્યું એવું ટીવી માં?
ના ના રીલ જોતી હતી ને એમાં આયા
અચ્છા ઇસ્ટ બતાડ્યું એમ કે રજા થઈ ગઈ છે બાળકોની
સાચી વાત છે મારે દીકરાનો બી ફોન આવ્યો હતો તો કહું કાલે રજા છે માર
જો હવે આપડે તો સ્કૂલે જ તા નથી કોલેજ જતા નથી તો ક્યાંથી ખબર હોય
દીકરા દીકરી બંને પડી લીધું કોલેજ ભી થઈ ગયો સ્કૂલ ભી કર સહી ગયો
હા એજ ને હવે ભણી લીધું હવે ક્યાં આપ આપડે પૂછવાનુંને કે ભાઈ સ્કૂલ ચાલુ છે કે બંધ છે.
આ દોડ નું તો આમ ગુજરી ગયા નહી આ દોડ ન તો આમ ગુજરી ગયા-
હા સાચી વાત છે હવે તો શું? હવે તો આપડે જેમ કે કઈક કરવાનું હોય ને તો પાઈ આમ- જવાય દો ને આપણે ક્યાં સ્કૂલ નું કઈક- કામ છે જ?
હા પણ જેના જેના હોય છે એના ખબર પડે છે.
હા સાચી વાત છે. પેલા તો એવું હતું કે સ્કૂલમાં ભાઈ વરસાદ ભારે પડે તો છુટી થઈ જાય થઈ જાય- હવે સ્કૂલે જતા નથી એટલે ક્યાંથી જ છુટ્ટીઓ લે પડવાની હવે તો આખો- હ તો આખી જિંદગી ની છુટ્ટી થઇ ગઈ છે.
તમે કલી પરું થઇ ગય.
હા મારે કોલેજ પતી ગય ને હવે હું ફ્રી છું હવે ઘરે રહું છું.
તો ઘરે રહેનો શું કરો છો આખા દિવસ-
કસો નહી કચરા પોતું વાસણ- બધાની સાથે વાતો- હા એના માટે ઘરે રહું છું પેલા તો- સ્કૂલ પેલા તો શું સ્કૂલ માં જવાનું હોય ને ત્યાં ઉંમવર- વરસાદ નો મોસમ આવે ને તો એટલા ખુશ થઈ જતા ને અમે કે વરસાદ એટ- ટ પડે પાણી ભરાઈ જાય તો અમારી છૂટી થઈ જાય અને અ- રા મમ્મી પપ્પા એવા કે વરસાદ પડતો હોય તો વહેલા ના લેવા આવે એવું કે- ભલે ને ભણતા જયારે છુટ્ટી થશે સ્કૂલ ની ત્યારે આવીઈ-
મારો ભી મારો સિસ્ટમ છે. મારા તો સોસાયટીની સોસાયટીની- સામે સ્કૂલ છે ને તો પાસ તો ના રજા પાડે-
અચ્છા ડીપી સ્કૂલ.
હા ડીપી માં પણ બન્યા છે બંને-
અચ્છા અચ્છા ડીપી માં ભણે છે એમ- તો અચ્છા તો મો છોકરો શું કરે છે તમારો-
ડિગ્રી નું લાસ્ટ યર તે કોલેજ ન આઈટી નું કોર્સ કરે છે.
છોકરો છોકરો-
છોકરો તો દુકાનને છે ને ટાય ટ્યુબ ની મારી રા રા
અચછા અચ્છા સારું કેવાય તો-
હા હજી એક બરસ નહી થયો-
હા
અમરા તાલુકા છે.
હા સારું કેવાય તો -
તમે શું કરો?
બસ આ કઈ નને હમણાં સિ આ ચણા ખઈ- અને પેલી હેલો શું કો છો તમારો અવાજ કપાય છે.
લગનની તૈયારી ન નથી ત હજી-
હેલો-
હેલો -
હા શું કહો છો તમે?
મે કું છું કે તારે લગ્ન કરવાનું ત્યારી નથી ને આજે
હજુ ક્યાં લગ્ન કરવાના છે હે
ના આ વિચાર તો કે લગ્ન કરી ન અભી
ના ના ના ખબર સુું છે હવે ને ભણવા મમ્મીને બધા કે છે કે ભણી લે? પણ મન ભણવાની ઈચ્છા નહી થતી? મારે જોબ કરવી નથી તો ભણીને શું કરવાનું છે હું એ કઉ છું?
તો કેમ જોબ નહી કરવી?
હે?
બસ જોબ એટલા નહ કે મને ઈચ્છા નથી જોબ કરવાની ઇન્ટરેસ્ટ નથી મને આમાં.
તો ઘરે બેસી ના કરો ને, ઘરે બેસી ને કરો.
હા ઘરે બેસીને વર્ક ફ્રોમ હોમ વાળું કોઈ કામ હોય તો મને કહેજો હું કરીશ. હા વર્ક ફ્રોમ વર્ક ફ્રોમ હોમ વાળું કઈ કામ હોય તો હું ફ્રી થઈને કરું એક. ઘરે બેઠા. છે એવું?
ઇન્ટ્રેરસ્ટે વર્ક ફોમ હોમ.
હા હું હા હું ઇન્ટરેસ્ટેડ છું ઘરે રહું ને ઘરનું કામ થાય ને એ પણ કામ થાય એટલે હું કરી શકુ છુ.
એટલું મે તમે એનાની
શું કો છો?
એનાની શું કહે છે કપ ધને?
તારો અવાજ કપાય છે.
આજે નેટવર્ક ની પ્રોબ્લેમ છેન
હા હા નેટવર્ક ઈશુ બહુ થાય છે. વધારે વરસાદ પડે છે ને એના લીધે.
મે હું કરું છું એના હું. લિક આપું તમે, તમારે વોટ્સપ પર આપું.
હા કઈ નહી મને વર્ક ફ્રોમ હોમ નું આપજો તો હું કરીશ. કારણ કે મને યાર નવરી હોઉં છું ને એમ કે બે પૈસા કમાવ વધારે નહી. દસ હજાર પણ કમાતો હોય ને વર્ક ફ્રોમ હોમમાં તો ચાલે મને.
દસ નહી બંધ બે ત્રણજ કમાતો હોય ને તો આપને માટે સારું છે.
હા એ મને શું બહાર જઈને જોબ કરવાનું મને ગમતું નથી તો ઘરે હું કરી શકું છું. હમ્મ, એટલે મને આપજો મને કેજો હોય તો હું કરીશ એમ.
તમે લિંક મોકલુ મે, લિંક લઈને ના? લિંક લઈને ને તમે મોકલો તો તમે ફોર્મ ફિલઅપ કરી નાખો.
હા હા મને તમે ને ફોર્મ મને કજો તો હું ફોર્મ ફિલઅપ કરી દઈશ.
ફોમાં લિંક આપે છે ને તો લિંક બોલી ને ફોર્મ ભરીને અધાર કાર્ડ ડાલતા નથી તમે એ.
હા કઈ વાંધો નહી તમે મને ને ખાલી કહેજો, તો હું પછી હા તો હું ને પછી ચેક કરી લઈશ. કે શું છે, શું નહી, કેવી રીતે છે.
મારે તો કાફી ટાઈમ થઈ ગયો કરતા.
અચ્છા એવું છે, મને ખબર નથી નીતર હું પછી એજ કરતી એમ.
હ હ તમે સ્કૂલ મે શું શું કર્યું કે સ્કૂલમાં ક્યાં હતા?
એ જો આજે ફરીથી પાણી ભરાઈ ગયું હો અમારે અહિયાં તો ફરીથી પાણી ભરાઈ ગયું, હા મે તો ખબર બહાર નીકળીને જોયું પાણી તો અહિયાં ભરાઈ ગયું છે યાર.
હમણાં સુધી હમણાં સુધી તો શું અંદર રૂમમાં બેઠી હતી પણ હવે અહિયાં જોયું બાર આવીન મને તો લાગે છે અમદાવાદ ડૂબી ના જાય.
ના કાલે મજા પડી ગઈ બા બાળકોને.
હા કાલે તો જન તો મજા જ પડશે નિ યાર છુટી છુ્ટી તો જલસે જલસે છે.
એવી રીતે વરસાદ પડશે કાલે એવી તો પરમ દિવસ બી રજા આપશે.
હા હું તો ના પણ એમાં શું છે, અગર વરસાદ કન્ટિન્યુ આ રીતે જ પડશે ના તો તો છુટ્ટી આપી જ દેશે
હા બાલકને અને મજા પડી જાય
અને મજા પડશે અલગ પણ છુટ્ટી આપી દેશે બાળકોને
હા એ દૂર દૂર થી આવતા હોય બાલકો
હા અરે બધા અમુક લોકો તો ગોતા થી સાયન્સ સિટી થી પછી અના આપડે અહિયાં બધા ઈંગ્લિશ મીડિયમનું બધા વધારે ચાલે છે. અને સ્કૂલો બધી આપણેે આ બાજુ છે, બધી
વેન વેન બંધ થાય રાસ્તેમાં તો કેવી રીતે હવે દીકરાનો તો હેરાન થવા પડશે ને
શેનું?
વેન ખરાબ થઈ જાય રાસ્તેમાં તો દીકરા હે રાન ના થાય.
હા સાચી વાત છે, અને પાણી આટલું ભરાયેલું પાણી આટલું આ ટલું ભરાયું છે, તો પછી વેન તો બં થાય અરે અહીંયા ગાડીઓ બંધ થઈ જાય રિક્ષા બંધ થઈ જાય બસ બંધ થઈ જાય તો વેન તો બંધ થાય ન એજ ને બસ કઈ ના હજુ તો હવે બનાવીશું જમવાનું તો બાકી છે, બસ આજે કશો ને આજે જોઈશું ખીચડી બનાવવાની ઈચ્છા છે, એજ ખઈશું
આ સસ્તું કામ છે.
સાચી વાત છે, સસ્તું કામ છે, પછી પણ જાય પેટેે ભરાઈ જાય અને સારું હા મજા ભી આઈ જાય ઘી નાખીન પછી એ લસણ ની ચટણી સાથે ખાવો બો બહુ ટેસ્ટી લાગે
ચલો સારું તમે મેં લિંક મોકલો ને
આ ઓકે હા કઈ વાંધો નહી મને લિંક મો કલો તો હું જોઈ લઈશ હને ઓકે બાય બાઈ જય શ્રી કૃષ્ણ.